હલો.
હા આવે છે હા અવાજ આવે છે.
મને પણ તમારો અવાજ આવે છે.
હા તો આજે આપડે. રોકાણ વિશે વાત કરીએ બરોબર રોકાણ સારી કે બચત.
હા ઓકે આપડે વાત કરીએ તો હવે આપ. આપડે પેલાથી વિચારવાની જરૂર છે કે ભઈ. બચત કેટલી કરવી જોઈએ જેટલું આપડે નોકાણ કરીએ એટલી જ કરવી જોઈએ. કેમ વધા કરવી જોઈએ એમ પેલા એ પણ વિચારવા જેવું છે.
એ તો છે આપડે એવું ના હોય ને બચત અને રોકાણમાં શું હોય ફરક હોય કે. બચત હોય તો એ બચત આપડી ખાલી ભેગી જ પડી જ રે અને આપડે એને રોકાણ કરીએ તો. એની ભવિષ્યમાં કિંમત વધે ખરી એનો મતલબ એવો થાય ને એટલે તમારી. જેટલી બચત હોય એ બધી તમારે બચત ની જગ્યાએ રોકાણ કરવું જોઈએ.
એમની આપડે જે કામ કરતા હોય એને આમ તે થોડું-થોડું કરી બચત થઈ જાય. પણ હવકાની અંદર કેવું છે કે બધી મૂડી ભેગી કરીને પછી કક પણ થઈ હગે. પછી તો થોડી-થોડી પણ થઈ શકે. કાર બેંકની અંદર આપડે દર દરરોજ આપડે એકસો પચાસ, બસો રૂપિયાનું રોકાણ કરવું. બચત કર એ તો જે આપડે ખાતામાં નાખીને પણ થઈ શકે પણ રોકાણ કેવું છે. જમીન છે. મકાન છે. કોઈ પણ સાધન છે. તો એ આપડે આપડે છેન પૈસા તો એક બધા તો આવાના નથી. આવે તો તો આપડે કેમ બીજું પણ કરી શકાય. પણ રોકાણ કરવું હોય તો વધારે પૈસા જોવે આપડા અને આપડે જે નોકરી, બિઝનેસ કરતા હોય એમાંથી થોડું-થોડું પૈસા બચતા હોય. તો આપડે બેંકમાં કેમ પછી અન્ય જ સંસ્થા પણ બચત કરી શકીએ આપડે.
હા, એ તો છે પણ તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે જે તમે સાધનો નહી કર્યું એમાં તો રોકાણ કરીએ તો કોઈ ફાયદો ના રહે હેને રોકાણનો મતલબ એવો થાય કે તમને ભવિષ્યમાં જે રોક્યું એનાથી વધારે કિંમત મળે.
હા, પણ થાયને જો હવે હું તમને એક્ઝામ્પલ આપું. બરાબર. હમ, હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપડ હા ઈન ટેન્કર છે બરાબર. હા ઈન ટેન્કર લાખનું આવે છે. હા બધે લાખમાં આવતું હોય અને આપડે નિચારીએ કે અહીયાં આજુ-બાજુમાં મતલબ આપડી આજુબાજુમાં પણ કામ ચાલુ હોય વેલ્ડિંગનું કે કાઈ પણ તો એ પાણીના ટેન્કર હોય ને પાણીના ટેન્કરની કશુ એમત નથી હોતી એક એક લાખ કે વધુમાં વધુ અઢી લાખ એનથી ઉપર હોતા જ નથી. તો આપડે એમને ભાડે આપીએ ને મહિના માટે કારણ કે એમના જેમ સાધન નથી. થી હોતુ. કે ભઈ પાણીની ટાંકી પણ હોતી નથી. તો આપડને ખાલી આપે એમને આપીએ ન માઇન્ડ ટેન્કર તો છ હજાર ને સાત હજાર એવા આપે. એટલે આની અંદર તો આપડે રોકાણ કરેલું હોય ન સાધનની અંદર તો એક કામ જ આવાનું. કારણ કે પાણીનો ભાવ એટલો બધો વધેલો છે. તો આપડે તો પાણીની સગવડ હોવી જોઈએ.
હા, એ તો છે આવી રીતે તમે કેતા હોય તો બરોબર કે સાધનોમાં પણ રોકાણ કરવું જોઈએ. નહી, તો તમે કહેતા કે મોટું રોકાણ કર પેલા મોટી મૂડી ભેગી કરવી પડે. પછી તમે જમીનોમાં ને એમાં રોકાણ કરી શકો. પણ એની જગ્યાએ આપણે શેર માર્કેટમાં એમાં સાર શેર સારા કંપનીના શેર હોય એનામાં લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો અમુક હવે તો ઘણી બધી એસઆઈપીને એવુ, મ્યુચ્યુઅલ ફંડસને એવું બધું થાય છે. તો એ બધામાં ધીરે-ધીરે તમારે દર મહિને સો રૂપિયા કે બસો રૂપ
આપડે એ બધું વાત સાચી તમારી પણ તમે જે કીધું ને કે એમાં રોકવાનું પણ એમાં એવું પણ હોય છે અત્યારે મારા રોકેલા મળે છે પૈસા બરાબર. પચાસ હજારના અડધા થઈ ગયા છે. તો અત્યારે બચત તો છે મારી મારા ફાધરની પણ છે. અને હવે એને મારે અત્યાર વાપરવી તો મુ કેવી રીતે વાપરી શકું. કારણ કે મૈસા એનામાં જ વપરાય ગયાને એટલે મારું કેવું એમ છે કે પછી અચ્છા. તો બરાબર હે. કરેલી જ હતી પેલા એટલે એટલે પૈસા ભેગા થયા હતા. હવે મારે જુવે છે અત્યારે મારે વાપરવા છે. આ કેવું કામ કરવું છે. એના માટે મારે પચાસ હજારની જરૂર છે. હવે તું પચા હજાર કાઢું
તો પચીસજ મળે એવા છે હ હવે શું ક કરવાનું મારે એ
શો
પચાસ હજાર તમે નાખેલા છે અત્યારે હું બધા શેર હું વેચી દઉં તો મને ત પચીસ હજાર જ મળશે તો એ તો મારી પાછત કરેલી બધી આવતી જ રેવાની ને
હા એ ના એમ નઈ કરવાનું ને તો પછી આપડે આ તો તમે માર્કેટમાં તમને જ્ઞાન નહી હોય અને તમે ડાયરેક રોકાણ કર્યું હશે પરંતુ
જમીનની અંદર એવું કર્યું રોકાણ અને એવું કક થયું આજુબાજુમાં કે આપણને કે વળતર ના મ જ જ જમીન ના ભાવ પણ ના વધ્યા હોય
આજુ બાજુમાં કાક લાઈન એવી આવી ગી અન એના કારણે આપણું અન આસ્થામાં એના કપાય ગયું એવું કાક થયું અને કરેલું નોકાણ હોય તો એના પૈસા ઓછા પણ મળે એવું પણ થાય.
હા એ તો એ એ છે જ ને એમાં એટલા મા ટે તો હું કઉ છું કે તમે જો આવ અવે તો ઘણા બધા બીબીએમાં જે ખબર છે કોર્સ છે બીબીએ કરીને તો એમાં જે ભણેલા હોય છે ને તો એમને ફાઈનાન્સ છેલ તરીકે કેવી રીતે રોકવા પૈસા ક્યાં રોકવા કેવું ઇન્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બધું શીખવાડે છે તો તમે એવા કોઈક એનાલિસિસ તા ના જોડે તમે સલાહ લો અને પછી એના જોડેથી એવી રીતે રોકો તો તમારે એમાં નુકસાન ઓછું આવે ને
હમ વાત સાચીને હને એવાને ઓળખીતા હોય ની તો આપડે શું કરવું અને બીજું કે એ બધું તો આપણને
ખબર પણ ના પડે કારણ કે એમનું જ્ઞાન બધું ચોપડીનું જ્ઞાન હોય અને આપણું જ્ઞાન બ પ્રેક્ટિકલી જ્ઞાન અને અત્યારે આપડીને જ્ઞાન સાથે પ્રેક્ટિકલ જ્ઞાન આગળ જ જાય છે. એટલે મારું કેવું તો એમ જ છે કે પછી ખાલી એમને એમ ની કે આ બધાને સલાહ લેને પછી આપડે કરીએ એવું નય આપડે આપડને ખબર હોય કે આપડે અંયા હમ મોનસુન વધશે તો એ કરી શકાય મતલબ એવી રીતે અને હવે તો ની અંદર એને એસઆઈપી એવૂ આવે છે. હા બેંકની અંદર એસઆઈપીને બધું આવતું હોય છે. કે એની અંદર પૈસા નોકીએ તો એમ વધી જાય અને અમારે પણ બેંકની અંદર છે બધાજ શેરને એ બધા બેંકની અંદર શું આ બધી સાઈટ બેન્કો હોય ને તો આપડે ઓછીતા બેન્કો હોય કહેવાય કે આમની અંદર બેન્ક હોય તેમ બધામાં કેવું આપડે ખબર છે કે સેકન્ડ પૈસા સેબ પડે છે અને એનું વ્યાજ પણ વધારે આવતું હોય છે.
હા એ તો છે અને તમને જો આવી રીતે તમે કીધું કે પચાસ હજાર ના પચીસ હજાર થઈ જાય તો એમાં પછી શું કરવું તો એ વખતે તમે આવી રીતે જ રોકો છો પૈસા એના કરતા તમે બેંકમાં એફડી કરાવી દો કા પછી રીકરીંગ ખાતુ ખોલાવી દો તો રીકરીંગ ખાતામાં કેવું હોય છે કે તમને એફડી કરતા થોડુંક ઓછું વ્યાજ મળે પરંતુ તમારી બચત તમે દર મહિને નક્કી કરાવે ને એટલા પૈસા તમારા એકાઉન્ટમાં માથી એ ખાતામાં જતા રે એક રીતની એફડી જ કેહેવાય પરંતુ
એવું જ થાય છે કે એફડી તો બધી કરાયેલી હોય છે એમને જ ધારોકે એફડી કરાયેલી છે વધારે એફડી કરાયેલી હોય ને તોય પાછું એના માં કઈક ચાજૅ લાગે છે ચાજૅ તો પાછું એ પણ જો જો જોખમ જ છે ને કેમકે એક્સ્ટ્રા ચાર્જ લાગે તો આપણને જે મળવાના છે એ તો બધા એમ જ જતા રે તો પછી કઈ એમજ કે મતલબ નથી.
ના હમણાં જ હા હમણાં જ મેં જોયું તું તો એચડીએફસી બેંકમાં કેવું હતું કે એમને વાત કરી આ મારી આગળ એક ભાઈ પૈસા ભરવા આવે ત તો એમને વાત કરી કે તમારે એફડી કરવી હોયને તો તમે એફડી કરાઈ શકો છો અને એમાં એવું નથી હોતું કે તમારે ફિકસ વર્ષ માટેની એફડી કરાવી હોય બરોબર તો તમે ઓછી પણ એનાથી કરી શકો એવું હોય.
હા એ તો થાય છે પણ એનામાં શું હોય છે કે ધારોકે આપડે હેને ખાલી એક જ વરસ માટે કરાવીએ ને એફડી તો પછી એનામાં એતેન શું મળે છે અને વધારે આપડે કરાયે છ સાત વરસ માટે તો એને આપડે ઓછું મળે પણ એનામાં એવું હોય કે આજ જે માસ માર કરરાયેલી હોય ને તો પાછું એમાં વધા મળે એવું બ બધુ અલગ અલગ હોય છે.
હા એ તો છે અને પણ આમાં જે એ એચ ડી એફસી બેંકમાં જે બેઠા હતા ને એમને મને કીધું એમને ભાઈને કેતા હતા કે તમે જો આવી તે એફડી કરો ને તો તમને વચ્ચે ઉપાડવી હોય ને તમે પાંચ વર્ષની એફડી કરાવ સા ત વર્ષની કરાવ બરોબર તમને વચ્ચે અમુક રકમ ઉપાડવી હોય તો બેંક એ રકમ તમને ઉપાડવા પણ દે છે અને જે બાકીલી રકમ હોય ને એના ઉપર વ્યાજ આપે એવી રીતે પણ હોય છે અને વ્યાજનો દર ઘટે નહી પાછું એમ ચોખડ પણ કરીએ.
હ એમ. કેમ બધુંમાં બધામાં અલગ અલગ આવે જ છે બધાની ઓફર અલગ અલગ જ હોય છે. એમ કે એચડી એફસી ની અલગ પછી એક્સિસ બેંક માં એમાંય અલગ અલગ જ પણ એક વાર હું એને મારું ખાતું ખોલા વા ગયો ને આમાં આઈ સી આઈ સી બેંક એને એમ મને કીધું કે પચાસ હજાર તમારે ઓછામાં ઓછા ભરવા જોઈએ. તો મારું એને આમ ખાતું જ ના હોય તો તે પછી એમ જ કે ઓછામાં ઓછા એટલે નાખવા જ જોઈએ. પાછું એને શું ઉંગારવાનું
એ તો જે પરંતુ એ પછી એવી બેંકોમાં આપડે ખાતું ના ખોલાવું જોઈએ બીજું તો શું થાય.
હ એનામ શું છે આઈ બેંકો છે ને એજ બધા ને વધારે આપડે વ્યાજ આપે છે આપે જેમ મોડી હોય છે ને બાકી ઓલી જે બધી બેંકો છે. એ સરકારી બેંકો છે. બો ઓ બી હોય કે પછી એસ બી આઈ હોય. અહી તો એલું હજુ આપતા પણ નથી તો એટલે મારુ કેવું એમ છે.
હા એ તો છે પરંતુ આપડે ને તમે જે કીધું ને પચાસ હજાર હાલ તો એમાં મેં સાંભળ્યું છે ત્યાં સુધી એવું છે કે નવા હોય ને તમે જોડાતા હોય પહેલી વાર તમારા પરિવાર માંથી કોઈ પણ ના જોડાયેલું હોય એ બેંકમાં તો જ તમારે પચાસ હજાર ભરવાના હોય.
હા આપડે ખાલી આપડે એટલું કરી કે હ ને આવક હોય આપડી આવક ધારોકે પચાસ હજાર એટલું કમાતા હોય તો આપડે એના જ ખર્ચો વધારે ના થાય તો અમે આપડે એટલા જ બચવાના જ છે. અને એ જેમ પૈસા આપડે બચશે એ બધા આપડે કોઈ પણ અવકાણ જ કરશો બાચત નું અવકાણ થવાનું જ છે ભવિષ્યમાંય એ આપડે જોડે એટલી મોડી થોડી થોડી થોડી ભેગી થવાની જ છે. પણ હા એ પછી આપડી આવક કરતા ખર્ચોમાં વધી જાય. તો પછી ઊંધું થઈ જાય એટલે એ પણ આપણે ખાસ જોવાની જરૂર જ છે.
હા બને એ તો આપડે વધારાના ખર્ચા ઓછા કરવા જોઈએ અને જેટલી શક્ય હોય એટલી બચત વધારે કરવી જોઈએ આપડે અને એ બચત ન પછી યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ જ જરૂરી જ છે નહી તો તમારી બચત એટલી પડી રહી એમાં તો તમને કોઈ ફાયદો નથી લેવાનો પરંતુ આવી રીતે એફ ડી એ બધું કરાઈ લેવું જોઈએ.
ઓકે સારું જલા
ઓકે બાય.
સારુ ચાલો બાય.